હ જય શ્રીકૃષ્ણ.
ઓર.
કેમ છો? માજામાં. શું કરો છો?
બસ કઈ નહી હમણાં જમીને ફ્રી થઈ તો નવરી પડીતી મેંકે લાય ફોન કરો બેન
હમ્મ હા તું ખાઈ લીધું
હા હમણાં જ હમણાં જ જમી હતી
હમ્મ એઝામમે લેટ હો.
હા.
મને ગુજરાતી કલ્ચર બહુત પસંદ છે.
હા તમે સારું ગુજરાતી શીખી ગયાને અ આ ગ ગુજરાતમાં તો તમને ખબર ને બહુ મજા આવીજ આપણે નવરાત્રી માં. તો.
હમ્મ ઘરેબડા કેમ છો?
હા.
હમ્મ.
હા ઓર બોલો બીજું શું ચાલે છે.
હા નવરાત્રીમાં હા નવરાત્રીમાં તમે શું શું કરો છો.
જોવ ને અમે તો અમારા ત્યાં નવરાત્રીમાં શું અમે તો ગરબા રમીએ દાંડિયા રમીએ પછી ચણિયા ચોળિયા ખરીદીએ અને બહાર આપડે ના ક્લબ ના પાસ વાસ મળે એટલે આપડે સેલબ્રિટી ત્યાં બઉુ આવે તો બહ મજા આવે હ ગરબા રમવામાં હા.
કો કયા પ્રકારના કપડા પેરે છે.
અમારા અહિયાં તો જો છોકરાઓ પેરે આપણું આ છોકરીઓ માટે તો આપણું ચન્યાચોળી હોય અને ઘાઘરો હોય ને ચોળી હોય ઉપરને દુપટ્ટો હોય એમાં ચાંદલા અને કોળિયા ને એવું બધું લાગ કેલું હોય પછી એના પછી આપડે છોકરાઓનું હોય એના બી કપડા અલગ હોય બહુ સરસ હોય. આપણું તો બઉ મજા આવે બધા ના અન પાઘડી બી હોય. છોકરાઓની તો સરસ રમે અમારા અહ્યા કપડાનું ખુબ મજા આવે હ ના સાથે છત્રી લઈને બી ગરબા રમે હ
હમ્મ શું તમે દાંડિયા પાન રમો છો?
આ રાસ ની તો બહુ મજા આઈ જાય ને દાંડિયા વગર નો રાસ ક્યાં મજા આવે ગરબા તો મેન આપણને ડાડિયા જ ગમે એમાં શું રાસ માં રાત્રે આપડે આપણા અ મારા અહિયા શું થાય પેલે આપડે રમ મેં બે તાળી રમે પછી ત્રણ તાળી ના રમે પછી રાસ રમાડે પછી સનેડો રમાડે તો રાસ માં બહુ મજ વિજા એટલે દાંડિયા વાગે ને એક સાથે અને આપણે કાનુડાના ગીતો વાગે તો ગજ મજા આવે
આ તારાતયાની નવરાત્રી તો બહુ ફેમસ હોય છે.
હા બહુ જ ફેમ અલ્યા અમારે તો એક વરસ પહેલા જ હવે આ નવરાત્રી ગઈને એટલે હવે બધા નવ ત્રીની રાજ જોવે ક્યારે નવરાત્રી આવે અને ઘણા લોકો તો શું પ કમાઈ લે પછી જોવું નવરાત્રી આવેય ને એટલે એ પોતાની ડ્રેસો લાવે ન નવા નવા ખર્ચાઓ કરે એટલે બહુ મજા આવે ગ્રુપ સર્કલ આપડે ક્લબમાં જઈએ પછી રાત્રે આપડે નવે નવ દિવસ સુવાનું નહિ રાત્રે હો એમાં તો આપડે દિવસે સુવાનું રાત ત્રે ગરબા બસ અમાર તો અહિયાં ઓફિસોમાં બી ર જાઓ આપી દે નવરાત્રી
હા તો મારાં શહેરમાં નવ રાત્રિ ક્યાં ઉજવાય છે.
આલિયા અમારા તો બઉ જોરદાર ઉજવાય છે નવરાત્રી મેં કીધું ને તમને અહ્યા શું કેવાયમ ઘણા સોસાયટીઓમાં ના ગ્રાઉન્ડમાં બી રમાડે પછી એમાં બી રમાડે શું કેહેવાય એક તો સોસાયટીના ગ્રાઉન્ડમાં રમાડે. પછી ક્લબમાં રમાડે પછી કોઈ પાર્ટી પ્લોટ હોય એમાં બી રમાડે. કોઈ મોલ વોલ હોય ને તો એમાં એ લોકો, કોમ્પો ટ્યુશન વગેરે એવું રાખે કોલેજો શાળાઓમાં સ્કૂલમાં, પછી આપણે અહીયા ઓફ
સ્કૂલ માં બી?
હા, તો છોકરાઓનો કોમ્પિટિશન હોય, એ નવરાત્રીમાં પછી જે સરસ તૈયાર થાય એટલે એને પ્રાાઈઝ મળે. મારી છોકરીનો તો પ્રાાઈઝ બી મળેલો પ્રિન્સેસ ગરબા ક્વીન નો.
હમ હમ.
તો એટલે બઉુ મજા આવે નવરાત્રિમાં.
હમ નવરાત્રીમાં સાવ થી વધારે મજા કઈ વસ્તુમાં આવે છે?
આપણે જો ને આપણે આમ તો નવે નવ દિવસ મજા આવે નવરાત્રીમાં, પણ સૌથી વધારે ને છેલ્લા બે દિવસ તો બે ત્રણ દિવસ તો બસ પૂછો જ ના આખી રાત અમે જાગીએ, સવારે ઊંઘીએ, અને જો નવરાત્રી એમાં નવમાં દિવસે આપણે પછી દશેરો લાગે ને એટલે પેલા આખી રાત, દાંડિયા રમવાના રાસ રમવાના પછી સનેળો અને એના પછી આપડે આવે આ શું કેહેવાય. અ ફાફડા જલેબી બઉ મજા આવી જાય ખાવાની. ફાફળા જલેબી ન તો.
નવરાત્રીમાં ખાસ કયું પકવાન બનાવામાં આવે છે.
અહીયાં અમારા અહી તો જોઉને અહી આપણેે નવરાત્રીમાં સૌથી પહેલા આપણને ફાફડા જલેબી ખાવાની બોહ મજા આવે. અહી બહુ જગ્યા જગ્યા ફાફડા જલેબી મળે એ દિવસે બધા રાત્રે સુઈ જાય અરે બધા રાત્રે આપણે દાંડિયા અને રાસ ગરબો રમે. અને સવારે સુઈ જાય. પછી ઉથી ને આપણે ફાફડા ને જલેબી મળે ખાવા માટે. અને પછી અમારે. શું અમારા ઘરના સામે જ મંદિર તો મંદિર માં તો અમારે દશેરાની ના ત્યાં હવનને બધું થાઈ એવું પછી ત્યાં જ બધું આપણું ડિનર હોય એટલે ત્યાં એક તો લાડવા મળે, ને દાળ ભાત મળે, વાલ નું શાક મળે અને બટાકાને પુરી મળે અને શું કેવાય? અને ઓર બી એક બે વસ્તુ હોય આઈસક્રીમ એવું કઈક મીઠામાં ને એવું એવું બધું રાખે છે તો બહુ સરસ મજા આઈ જાય એટલે આપણે આખો સવારે આપણે ફાફડા જલેબી ખાવાની અને રાત્રે આપણેે પાસ લઈ લેવાનો મંદિરનો અને એમાં દશેરાની અમારું જમવાનું થાય અને આ નવ નવ દિવસ અમારે સોસાયટીમાં શું બહુ એ આપણા મતલબ એકબીજા જોડે આપણી બહુ બને એકતા અમારી સોસાયટીમાં એટલે ના દર જે એને જમવાનું રાખ્યું. કાલે એને રાખ્યું એટલેના ના આપડે એક દરરોજ કોક ના કોક કોક ના કોક કોઈક કોક ખમણ ઢોકલા લેતા આવે પછી... કોક આપડે પાણી પકોડી લેતા આવે પછી... કોક... ભજીયા તડીને લઈ આવે. એવી રીતે અમે બધા જણા શું... અ પ થોડું-થોડું સ કોન્ટ્રીબ્યુશન કરીને. સામાન લઈ આઈયે એક-એક વખત. પાવભાજી લેતા આઈએ એવું બધાને ખવડાઈએ એટલે મજા આઈ જાય. આ નવરાત્રીમાં તો...
બહુ મજા આવે છે.
હા મને બી બહુ ગમે હો. નવરાત્રી તો, હું તો આખો વરસ બસ નવરાત્રીની જ... જ રાહ જોવો.
ઓર શું-શું કરે છે.
બસ કઈ નઈ આપડે તમારે નવરાત્રીમાં બી તો બહુ રમતા હશે હેને દાંડિયા.
હમ...
તો, ઓર... બોલો તમારે શું જમ... જમવાનું બની ગયું. બધું થઈ ગયું. ફ્રી પડ્યા ના.
ફ્રી માં દરરોજ ઘરમાં રમો છો.
હા દર દરરોજ ગરબા રમીયે અમે. તો, અમારે શું એક તો... જો પહેલા બે દિવસે તો ન થોડું થોડું થોડુંક જ હોય તો આપડે કલાક કલાક રમી આઇયે પછી ત્રીજા ચોથા દિવસે થોડી થોડી ચનિયા ચોડી પહેરીને આવે લો... ક... પછી પાંચમા દિવસ થી... તો એવું લાગે ન મતલબ કી ફેસ્ટિવલ મતલબ કી એવું હોય બધા એવા સરસ-સરસ તૈયાર થઈને આવે ન લોકોની ચણીયા છોડી તમે જુઓ ક્લબોમાં જુઓ એવુ શાનદાર... અને સેલિબ્રિટી આવે બધા. તો બઉુ સરસ ચા... બહુ સરસ લાગે હો ન. નવરાત્રીમાં તો તો અમે તો રોજ-રોજ... ગરબા રમવા આમ તો જઇયે નાના છોકરાઓને... એટલે શું કે કે ભઈ... ચલો આજે રમ...
હમ ગરબા હા ગરબા રામતા થાક ના... તીન લાખ તો.
અલીયા બહુત.. થાકી જવાય ગરબા રમતા તો બસ પૂછો નહિ એટલે શું મારે નાના નાના છોકરાઓના પછી એ બી એને બી તૈયાર કરીને લઈ જાઓ પછી પોતે બી તૈયાર થાઓ ચન્યા ચોળી પહેરો અને બધું પછી તૈયાર થઈને ત્યાં જઈએ એટલે શું છોકરીઓ તો હું, જેવી મમ્મી તૈયાર એવી છોકરીઓ બંને જણાને તૈયાર કરવાની, પછી એ બંનેને લઈ જાઉં હું તૈયાર કરીને પછી આઈને પછી થાકી જાય તો ખોડામાં સૂઈ જાય. પછી બંનેને તૈયાર અ નાઈટ સૂટ પહેરાવો પછી હું પહેરું ને એમાં તો પાંચ વાગી જાય સવાર ના પછી સવારે ઉઠીને કામ બી કરવાનું. નવ વાગ્યા સુધી તો ઉઠી જ જવું પડે કઈ રીતે કરીને, તો બઉ બઉ, હું તો થાકી જવાય પછી.
આ, આજે તમે ખવામાં શું બનાયવું?
મેં તો આજે ખાવામાં ના આમ તો બઉ થાકી ગયાતા, અમારા ના આજે મહેમાન બહુ આયા સૌ વારે આયા પછી સવારે આઈને ગયા તો અમે કીધું લાય હવે અમે જમીએ તો બપોરે પાછા મહેમાન આઈ ગયા. પછી જમવાનું બી આજે અમારે બપોરે રહી ગયું. પછી એમના સાથે, પછી શું કેવાય સાંજ સુધી બેઠા તે પછી આપડે નૂડલ્સ ને બધું તો મંગાયું તો પેટ બહુ ભરી ગયો. તો હમણાં બસ થોડીક આમ જ આપડે આવ તો અહ કેરી નો સાક એ પડ્યું તું. તો કેરી ના શાક સાથે રો આપડે રોટલીઓ બનાઈને ખાઈએ અત્યારે. તો બસ હમણાંજ ફ્રી થયાતા તો મેં કીધું લાય. કરું તમને ફોન આજે. બઉ થાકી ગયા ના તો પછી આજે અમ. કઈ વાત જ નથી થતી. એ તાય ની તમે કરજો પછી પણ હો મને આ હું ને અત્યારે થોડું કામ ને પછી તમને કરું ફોન સારું સારું ઓકે જય શ્રી કૃષ્ણ હા